હેલો.
આ કેમ છો?
બસ મજામાં કેવું તમારે ચાલે તબિયત પાણી.
બસ બસ એકદમ મજામાં.
આહા. કેવું આમ
તો આજે કયા વિષય પર ચર્ચા કરીશું?
આ હા એમ આજે આ વિજ્ઞાન બધી કરી.
બરાબર હા. આ સાચી વાત છે જે વૈજ્ઞાનિક શોધો જે છે એ માનવ જીવનને અત્યારે સમ પણ રીતે બદલી નાખ્યું છે. હા આપડે થોડા વર્ષો બોલો બોલો. અને કહીએ તો આમ વિજ્ઞાન માત્ર નામ નથી પરંતુ માનવ જીવન અને સારું બનાવવાની સાથે પ્રક્રિયા છે સાચી વાત છે. જો આપણે થોડા વર્ષો પહેલા નજર નાખીએ તો પેલા લોકો પાસે આજે જેવી સુવિધાઓ જે છે એ નહોતી.
પરંતુ વૈજ્ઞાનિક શોધોના કારણે જીવન સરળ ઝડપી અને સુરક્ષિત બની ગયું છે એવું કહી શકાય. હા એ તો સાચી વાત છે હા. અને વિજ્ઞાન ના કારણે તો આજે માનવ જીવનમાં અદભુત પરિવર્તન આવ્યું છે. હા આ કુદરત જે છે વૈજ્ઞાનિક શોધો હોય વૈજ્ઞાનિક શોધો એટલે શું? તો આપડે કહીએ કે વૈજ્ઞાનિક શોધ એટલે કુદરતના નિયમો જે છે નવી વસ્તુઓ અથ અથવા ખૂબ નવી ટેકનોલોજી ની શોધ. જે માનવ જીવનને વધુ સારું બનાવે એને વૈજ્ઞાનિક શોધ આપણે કહી શકીએ? હા અને જે કામો પેલા થી પાછું મહિનામાં થતા હતા તે આજે આમ જ થોડા મિનટોમાં થઈ જાય છે. પછી વીજળી લઈ લો મોબાઈલ ફોન ઇન્ટરનેટ કોમ્પ્યુટર દવાઓ અને આધુનિક વાહનો જેવી શોધો એ જીવનને વધુ સરળ અને ઝડપી સુરક્ષિત બનાવી છે. હા એ તો તમે સાચી વાત કીધી અને જેમ તમે કીધું એમ વીજળી કે બીજ દિન તો જ કેટલી મોટી દિન છે એમ થોમસ આલ્વા એડિસ પહેલો બલ્બ ના શોધ્યો હોત તો અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવત આપણને કારણ કે પેલા જયારે વીજળી નતી ત્યારે કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હતો.
હા એ તો સાચી વાત છે અને વિજ્ઞાનની શરૂઆત માનવની ની જિજ્ઞાસાથી જ થઈ છે.
હા કેમકે દરેક માણસને હંમેશા પ્રશ્ન પૂછાય કે આકાશ વાદળી કેમ છે? વરસાદ કેમ પડે? રોગો કેમ થાય છે અને આવા પ્રશ્નોના જવાબની શોધવાની પ્રક્રિયામાં જ અનેક મહાન હા એ તો તમે સાચી કીધું જેમકે વીજળી વીજળીની શોધ મેં કહ્યું એમ કે વીજળી ની શોધ ના થયો હોત તો આપણી પાસે આજે પંખા પંખા ના હોત ફ્રીજ ના હોત ટીવી ના હોત મોબાઈલ ના હોત કમ્પ્યુટર ના હોત હોસ્પિટલના કોઈ મશીનો ના હોત તો આરોગ્ય પણ જે હોય એની પણ સુવિધાઓ શક્ય ન હોત.
હા એ તો વાત સાચી છેકે ચિકિત્સા ક્ષેત્રમાં પણ આમ વિજ્ઞાનનું
અમૂલ્ય નું છે વેક્સિન્સ લઈ લો એન્ટિબાયોટીક દવાઓ લઈ લો. એમ આર આઈ, સિટી સ્કેન, એક્સ રે શોધો ના કારણે અનેક જીવલેણ રોગોની સારવાર શક્ય બની છે.
હા એ તો સાચી વાત છે. અને બીજી એક સૌથી મહત્વની શોધ છે આપણો ફોન જે છે કહીએ કે એના લીધે ઘણા બધા કાર્યો જે છે સરળ બની ગયા છે પહેલા તો અ વાતચીત કરવી કે પહેલા આપણે કોઈને મળવું હોય કે કંઈ હોય તો દૂર જે છે આપણેે જવું પડતું હતું ખાનગી રીતે મળવું પડતું હતું. પર્સનલ જઈને પણ હવે આપણે એક જ ફોનથી ક એક જ વિડીયો કોલથી આપણે જે છે એ બધું કરી શકીએ છે. હા એ તો સાચી વાત છે. સંચાર ક્ષેત્રમાં મોબાઈલ અને ઇન્ટરનેટ પણ આખી દુનિયા એકબીજા સાથે આમ જોડીને રાખી છે. આજે આપડે આમ સેકંડોમાં કોઈ પણ દેશના વ્યક્તિ સાથે વાત આપણેે ઓનલાઈન અભ્યાસ કરી શકીએ છે. અને વિશ્વની માહિતી પણ મેળવી શકે છે. સાચી વાત છે સાચી વાત છે અને અ જે પહેલા લોકો પત્ર લખીને સમાચાર મોકલતા હતા. અને જવાબ આપવામાં ઘણા દિવસો લાગતા હતા. હવે એક મેસેજ થાય બે ટિક થાય. એટલે વાત જે છે સામે વાળા સુધી પહોંચી જતી હોય છે.
હા એ તો સાચી વાત છે. આમ આજકાલ કેવું બાળકો આમ પોતાના ઘરથી દૂર રહેતા હોય છે. એની માટે પણ આ મોબાઈલ છે એ ઘણો ફાયદાકારક રહેતો હોય છે. કે એમના માતા પિતા સાથે દૂર રહીને પણ વિડીયો કોલ મા વાત કરી શકતા હોય છે.
હા સાચી વાત છે અને વિદ્યાર્થીઓ માટે તો ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે કોઈ પણ વિષ કોઈ પણ વિષય માટે એમને માહિતી મેળવી હોય કે કોઈ પણ ટોપિક પર રિસર્ચ કરવું હોય કે કોઈ વસ્તુ ના સમજણ પડતી હોય ભણવામાં તો તરત જ એક યુટ્યુબ વિડીયો ખોલીને કે પછી એક કોઈ સર્ચ કરીને સર્ચ એન્જિન પણ તરત જ એની માહિતી મેળવી લેતા હોય છે.
હા એ તો સાચી વાત છે અને આપડે આમ જોઈએ તો કૃષિ ક્ષેત્રમાં પણ વિજ્ઞાનના કારણે મોટી પ્રગતિ થઈ છે. અ સુધારેલા બીજ લઈ લો આધુનિક સિંચાઈ પદ્ધતિ લઈ લો ટીશ્યુ કલ્ચર છે. ખાતરો છે. અને કૃષિ યંત્રોના ઉપયોગથી પણ આમ પાકનું ઉત્પાદન વધ્યું છે. અને ખેડૂતો કેવું કે હવા હવામાન ની આગાહી અને નવી ખેતી પદ્ધતિઓ પણ આમ વિશે સરળતાથી માહિતી મેળવી શકતા હોય છે.
હા એ તો તમે સાચું કીધું કે કૃષિ ક્ષેત્ર જે કૃષિ ક્ષેત્ર એ જે વિજ્ઞાન વૈજ્ઞાનિક શોધોના લીધે જે છે એમને બહુ જ ફાયદો થયો છે અને એના લીધે જે આપણને ગુણવત્તા સભર પાક મળે છે. અને હા અને જેમ કૃષિ ક્ષેત્રે જેમ જેમ વિજ્ઞાને ફાળો આપ્યો છે એમ ભારતની જે અવકાશ સંસ્થા છે ઈસરો
એ પણ વિજ્ઞાન વિજ્ઞાનના લીધે પોતાનું આખું સ્થાન છે જે દુનિયામાં બનાવી શક્યું છે.
કે ચંદ્ર મંગળ અને બીજા ગ્રહો વિશે આપણે આજે જે જાણીએ છે તે વૈજ્ઞાનિક શોધો ના કારણે જ શક્ય બન્યું છે અને ચંદ્રયાન અને મંગળયાન જેવી સફળતાઓ એ પણ સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં આપણા દેશનું ગૌરવ વધાર્યું છે.
હા
અને અવ અવકાશ વિજ્ઞાનમાં પણ માનવજાતને અદભુત સફળતા મેળવી છે. ઉપગ્રહો દ્વા રા હવામાન ની આગાહી છે જીપીએસસી છે ટેલિવિઝન પ્રસારણ છે અને આપત્તિ વ્યવસ્થાપન પણ ઘણું સરળ બન્યું છે.
હા હા એ તો સાચી વાત છે. અને તમે જેમ કહ્યું એમ પેલા ખેતીમાં પણ જેમ વિજ્ઞાન અત્યારે તો આવી ગયું છે. તો કોઈ પાકને જો કોઈ ડિઝીઝ થયું હોય કે કોઈ કોઈ જે બેક્ટરિયા કે વાયરસ દ્વારા તો એનું નિરાકરણ પહેલા બહુ મુશ્કેલ હતું કે વૈજ્ઞાનિક જે ખેડૂતોને સમજાતું જ નતું પણ અત્યારે એની ચકાસણી કરીને કે કોઈ સોઈલમાં કોઈ ફોલ્ટ છે કે નહી એ બધું કરીને વિવિધ પદ્ધતિ દ્વારા આપણે જે છે પાકને વધુ ઉપજાઉ બનાવી શકીએ છીએ. હા અને પછી બોલો બોલો. હજ એ આઈ પણ રોબોટસ બાયોટેકનોલોજી અને નવીનીકરણીય ઉઠયા જેવા. ક્ષેત્રોમાં પણ નવી શોધો થઈ રહી છે જે ભવિષ્યમાં માનવ જીવન ને વધુ સરળ બનાવી શકે છે. હા. અને અ એની સાથે સાથે પરિવહનમાં પણ વિજ્ઞાને ક્રાંતિ કરી છે. જેમ કે કાર, ટ્રેન, મેટ્રો, વિમાન અને હવે તો પછી બુલેટ ટ્રેન આવી છે કે જેમાં આપડે બહુ લાંબા અંતરની જે મુસાફરી હોય એમ થોડાક જ કલાકોમાં પતી જાય એમ. તો સમયની ઘણી બચત થાય છે.
હા એ તો વાત હાચી છે. પરંતુ આમ દરેક શુદ્ધનો સારો અને ખરાબ બંને પ્રકારનો ઉપયોગ થઈ શકે છે પછી પરમાણુ શાસ્ત્ર લઈ લો સાયબર ગુનાઓ લઈ લો અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ એ દર્શાવે છે કે વિજ્ઞાન નો ઉપયોગ જવાબદારી પૂર્વક કરવો જોઈએ. અને વિજ્ઞાનનો હેતુ માનવ કલ્યાણ અને પ્રકૃતિનું રક્ષણ કરવા હોવો જોઈએ.
હા એ તો સાચી વાત છે કે વિજ્ઞાની શોધો જેટલા ફાયદા કર્યા છે એટલા નુકસાન પણ કર્યા છે. કે જે આપડે એઆઈ જે મોટા મોટા રિસર્ચ જે ડેટા જે ટૂલ છે. એ લોકોને ચલાવવા માટે કેટલું બધું શુદ્ધ પાણી જે છે પીવાલાયક પાણી છે એનું વેળ એનું જે છે બગાડ થતો હોય છે એ. ત કહેવાય છે કે ત્રીસ મિલિયન ગેલન્સ જેટલું પાણી એક વર્ષમાં એ લોકો પી જાય છે એમ જે મોટા મોટા ડેટા સેન્ટર્સ છે તો એ તો આપણે અ એમમાં જ આપણી પાસે સાત ટકા પીવાલાયક પાણી છે ને એમાં પણ આ પાણીનું જે છે એ. વ્યય થતો જોવા મળે છે.
હા એ તો આમ સાચી વાત કહી તમે. અને વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ અપનાવવો જોઈએ. પ્રશ્નો પૂછવા પ્રયોગો કરવા અને નવી શોધો વિશે જાનવાની સુુકતા જ ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરે છે.
હા એ તો સાચી વાત છે. કે અ જે મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા થોમસ આલ્વા એરિસન પછી આપડા અબ્દુલ કલામ સર જે હતા એ પણ એક વૈજ્ઞાનિક જ હતા. તા પછી બીજા એવા જે. હા એ વૈજ્ઞાનિકો જે હતા એ વૈજ્ઞાનિક એમની ઉત્સુકતાને કારણે બન્યા હતા. કોઈ પણ પ્રશ્નની પાછળ વાય. કેમ એ સવાલ કર્યો ત્યારે એ લોકો કંઈક ને કંઈક નવી શોધ કરી શક્યા.
હા. અને વિજ્ઞાન ની શોધો એ માનવ જીવનને આમ નવી દિશા આપી છે. પરંતુ વિજ્ઞાનનું આમ સાચું મહત્વ ત્યારે જ છે જય્યારે તેનો ઉપયોગ માનવતા શાથ થી અને પર્યાવરણ ના હિત માટે કરવામાં આવે અને વિજ્ઞાન આપણને એમ શક્તિ આપે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની સમજ આપ આપણને આમ મહાન બનાવતી હોય છે.
હા એ તો તમે સાચી વાત કઈ.
હા અને આમ નવી શોધો જીવન બદલે છે પરંતુ સારા વિચારો દુનિયા પણ બદલત બદલે છે.
હા એ તો સો ટકાની વાત છે. હા વાંધો નઈ સારું સારું હા હા. હા હા.